ફૂટબલ
શું કરે સમમ લીધું
હા જમલી તો બસ જો યુટ્યુબ દેતા હતો
શુંજોતો તો
યટ્યુબ
એવું એમ
હમ
યુટ્યુબ જોુવેએ કે ઇન્સ્ટાગ્રામ જોુવેએ
ઇન્સ્ટાગ્રામમાં હવે એવો થઈ ગયો હવે ટાઈમ થઈ ગયો ને હવે ગગ્યયારકી કે ના શ વન ટાઈમ થઈ કે નવે
ઓકે અત્યારે વાગે સુઈ જાય એમ તું
હો યુટ્યુબ માં જવાનું હવે
બરાબર બરાબર પચ્છી બીજું કઈ જોવે કે નઈ
હ ક કોઈ છે નહી આ મવી જોવા માટે
એવું એમ પૂરું થઈ ગયું
એક આધી પતા નાખીએ
ઓકે
હ ખબર પર દેખાતી્યાથી યાર તમાલ મજો ને ટાઈમપાસ એ અ હતી ડાઉનલોડ કરી હતી એ ટાઈઇમપાસ જેવું લાગતી હતી મજા ના આવી ખાસ
એવું હોય
હો મતલબ આમ અડધી જોઈ પછી
હ હ હ
હમે કેમ ઓવલ કોમેડી કોમેડી નાની વસ્તુઓ કોમેડીની જરૂર ન હોય ત્યાં કોમેડીની આંખી મજા ના આવે
મૂવી પગડ ન ગઈ.
હા હા બગાના કોવિડના વન વન ટુ જેીથી મતલબ આ. જ્યારે જરૂર હોય ત્યાં આવે પંચ બરાબર આ તો નાન્ય વસ્તુમાંય પંચ.
મેં જોય હા મેં ચાલુ કરી હતી થોડીક મતલબ. તમા પરા સર્વા આત્મા સર્વા આત્માને હ. એવા બગા કરેને નાની નાની વાતમાં આંખો કાઢે ને આમ કરીને તેમ કરીને.
એને લગવામાં કંઈ લિમિટ હોય વસ્તુનીયાર.
તો નાના છોકરાઓળ બહવી થઈ ગયા ને એવું થઈ ગય.
એ એ કર કા્ટન જો્વેલરવાું.
તો જો હા હા. કાર્ટૂનમાં િંગડીંગ િંગંગાંગ એવું તો કરે.
સ્ટોરીનેં ઠેકાના આવેને ભા મજા આવે એમાં ક કોડી ઠકી દે.
તો શું ગ્ચયો. હવે કઈક મતલબ જોવું પડશે વેબ સિરીઝ કે બીજી કઈક. હમણાં એ કઈ આયવી નથી બીજી.
ના યાર હવે મતલ આવવાની તૈયારી હ મહિને આવી જ આવી જોઈએ ઓ. મુસાફિ કાફે જઈ કરતી નવલીહી કયા કરતી. અરે એક બે હતી હા મ નહી વિક્રાંત વિક્રાંત મેસીની.
અચ્છા વિકનંદ મેસીની થોડ સારી હશે યાર.
હા એ છે.
હજી મેં કઈક જોઈ તી યાર જોવાનું હે બાકી હેની રાજ એની ડીકે ની હૈ.
હા. હા ફજી વાડા ફજી ફજી.
ફરજી હા ફરજી અને બીજી એક છે હજી પેલી રાહ હંડી વાડી છે આ પેલી. કઈ આ ટેરેરિસ્ટ વાડી ને છે.
ફેમિલી, ફેમલી મેન.
હા ફેમલી મેન રાતી ની છે રાજનડી કે. હમમ એની સારી હોય છે રાજ એન્ડ ડીકેની.
હા કોઈક કોઈક ઓનલાઇન ફેકિસતાની આવી જાય. બાકી હો ઓલી ચાલુ હતા પતિ, પત્ની ઓર વો દો અલા બ.
એ નામ જ એનું નામ જ એવું છે મને તો નામ જોઈને મજા નથ આયવી જોવાની.
મતલબ કેટ કેટલા વર્ષોથી મતલબ એને કોણ છેહે ભાલ્યા કરે પતિ પત્ની ઔર વો.
એવું તો મેં કઈ નથી જોયું ના મુવી જોય. ના વેબ સરીઝ જોઈ કે એવું કઈ નથી જોય એવા નામ ની.
ખબર જ છે ઈ જ મતલબ એ જ આખું સ્ટોરી નામ જોય ખબર પડી જાય કે સ્ટોરી શું હશે.
તો શું?
જૂના જમાનામા એ જૂના જમાના માં હતી પતિ, પત્ની ઑર વોહ. પછી પતિ પત્ની ઔર વોહ ચાલુ થીયુ ને બોલિવુડમાં વો એક પછી વો તીન સોરી વો દો.
હમમ હમમ હમમ. મજા ન આવે પછી સસ્પેન્સ કેવુ હોય ને થ્રિલર, સસ્પેન્સ તો વાંધો નો આવે.
કઈક નો જવે ટાઈમ લાગે ટાઈમ ખોટી કરે ફારો કર્યો એમ.
હમમ.
હા તો પહેલા દેખાવ ખબર શું ફિલ્મ કરવા બેઠા હ.
પછી સ્ટાર્ટિંગ વધુ.
એના કરતા મિસ્ટ્રી વાળી ને મતલબ આ આવે ને જે કેશ સોલ વાળી ને એમાં મજા આવે.
અને ઓલી જોયું હોલીવૂડ ની તે નાવ હિ સી મી.
ના એ નથી જોયી.
અરે શું ખતરનાક એવું મેજિક શો વાળી એ કદી રીલ્સ માં જોયું હશે ત્યા.
હમમ યાદ નથ
ઓલો ખબર લોક કર લોક કર વાળું હોલીવુડ મૂવી છે. લોક કર ચોરવા જાતા હોય એમાં છોકરીઓ ને આમ બધા આમ પતા પતાથી આમ ચોરે આમતેમ કરે. એકબીજાને જો એકબીજાને ટ્રાન્સફર કરે જો તો ખબર પડે એવુ. એના બેથી હા હા.
હમમ.
અ બે ત્રણ સિઝન એ મૂવી જ છે બે અઢી કલાકની પણ એ લોકો જે આમ જો મતલબ આમ પબ્લિકના જે હોય ને મોટી મોટી જગ્યા લોકર હોય ને એવા ચોરી જાય.
પ પછી પબ્લિકને પૈસાને પોતે વાપરે ને એવું બધું કરે.
એટલે મતલબ મૂવી છે કે સીઝન વેબ સિરીઝ છે.
મ મૂવી જ છે તો એના બે ત્રણ મતલબ પાટ આવી ગયા એમ
અચ્છા
હાં મતલબ એ લોકોનું જે સ્ટાર્ટિંગમાં ચોરી કરે ને એ લોકો આમ ખબર ના પડે ચોરી કેવી રીતે કરી. પછી થોડાક ટાઈમ થોડીક વારી આગળ જયને સમજાવ્યું કે આનું આમ કર્યું આનું આમ કર્યું ત્યારે ઓહો
ઓકે.
ગજબ ચોરી કરે એ લોકો તો
હમ્મ હમ્મ હમ્મ
આખી આખી બેંગ્લુ ખવા ના આવડે કોઈને ખરના આવડે બેંગ્લુટી
હમ્મ થોડીક ટાઈ આપડે એવું લાગે આપડેવી રયલ સ્ટે ચોરી એવું લાગત હત
હમ્મ એ તો હા મતલબ પ્રોફેસર પ્રોફેસર વાળડી પ્રોફેસર
હા એ તો મતલબ બહ જ છે ને મતલબ આ તો એઈ ચોરી મતલબ હા ઈ ક્રાઈમ ટાઈપની થઈ ગઈ અને આ મેજિક ટાઈપની મતલબ આમ જાદુ કરીને તમને આમ ચોરી એવી ચોરી છે એમ
ઓકે બરાબર એવું
હમ્મ
તો જોવી પડશે તું હમ
કલડાઉન કરદીશ મજા અવસા જોવાનુ
હ એક ગુજરાતી માં એક વાર મુવી આવવાનો જો મસ્ત એવું એડ જોયી થી મેય
કઈ
ગુજરાતીમાં નામ તમા મારે જોવું પડશે પણ મુૂવી છે બહુ એક્શન જેવું મસ્ત મવી હિન્દી જેવું કર હો બહુ કામ સારું કર્યું એમાં
ગુજરાતીને એક મોૂવી બહુ મસ્ત આવ્યો હું એકઇબાલ કરીને
તું ઇકબલ
શું ગજબ ચોરી કરી એને મતલબ હો એ ચોર હોય. ગજબ ચોરી કરી લે હા ગુજરાતી અમદાવાદની જોએ
હમ્મ
અને એમાં કઈક ઓ ખબર રબારી રબારી કેની પર વ્હાઈટ કલરનો ખબર
હા હા ભરવાડ જેવો
હા બરવાડ જેવ બરવાડ જેવો હોય અને એવા મતલબ આમ પોતે કાંઈક ચોરી કરતા હોય છ અને અલગ અલગ જગ્યા જે અલગ અલગ મતલબ કપડા પ ફરતા હોય કોણ ક્યાંથી જોઈએ એ ખરી ખબર ના પડે કોઈને
ઓકે
પોલીસ ગોતી થઈ જાય ખબર નથ પડતી
બરાબર જોવું પડશે હું એક વાર લેવું
હા એકબલ એને બીજ સ જણવાની ખબર ને ક્યા આવી નથી હજી
હેલો પાર્ટ મૂવી હ કે
હા પટ મોવી છે મોવી
ઓકે ઓકે બરાબર
એ મતલબ આમ ક્રાઇમ સસ્પેન્ ટાઈપની સારી છે.
બરાબર એ પડશે તો તો
બાકી આવ નાવ સી મેવ ત ખ ખતરનાક
હે
હવ મેજીિક મતલબ ગમતો ને મેજીિક ટાઈપમાં
ઈંગ્લિશમાં છે, ગુજરાતી માં મતલબ હિન્દીમાં
અલ બે લેંગ્વેજ છે હિન્દી ડબિંગમાં છે ઇંગ્લિશમાં છે એમ
ઓકે ઓકે બરાબર સે
એની રીલ્સ તો વચ્ચે જોઈ હશે તે પણ. યાદ નહી આવે હમ બાકીનો એક સીન બહ ફેમસ ઘણી જગ્યા આવે
શું
હોલીવૂડની મૂવી ઘણી સારી સારી આવે હોલીિવુડને કાર્ટૂન કાર્ટુને સારા સારા આવે
હમ્મ
હ હોલીવુડ નો કાર્ટૂન કોમેડી કારટૂનો બડાેગસ્ કર
મને તો કાર્ટૂન નામ જોયને જ કંઈક થાય મે તો જોયા જ નથી કાર્ટૂન -
અરે મજા આવે અલગ આમ મજા આયા આમ
હમ્મ હમ્મ હમ્મ બરાબર
હોલવુડને જોવાય બોલીવૂડને કાર્ટૂન ના જોવાય. એ રેગ્યલર મૂવીમાં કાર્ટૂન જ ભરિયા હોયા આમ
કાર્ટૂન જેવી છે આ જોન ધમાલ
એ તો એ તો કાર્ટૂન થી જાય કાર્ટૂન થી જાય એવી એ
નાના છોકરા હોય ગયા એમલી મજા નથી આવતી આમાં
કાર્ટૂનમાં કંઈકી શીખવા જેવું કે કઈક ઓલા આમ કંઈ હોય મોરલ ઓફ થૅ સ્ટોરી હોય.
હા, અને મોટું જ. ટાર્ગેટ એક જ છે ચોરી કરવાનું હ એ પણ ખજારો હોધવાનું હોય બસ વાત પછી.
આમાં શું એ લોકોને એમ હતું કે કોમેડીને અમે હલી ગયા તો કોમેડી નાખીએ એમ. આમ
મજા આવે પર એક લિમિટ હોયે એમ
પેટ દુખીયા આવે પછી બઉ ઓલું પેટ દુખે
હજુ પેલું ઓલું કેવું મુવી છે, યાર પેલુ હોટેલ વાળું
દે દનાદન દેતાનાદન
હા દે ધનાધન વાડી એઈ કેવી મજા આવેય ખબર
હા એ બરોબર આવે એને મતલબને આ કીમું ક્યાં ગોટા ચડીએ એ ખબર પડ તેને હા આ એ તો હું હજી જોઉું એને સીન આતા ઘણી હજી યુટુંબમાં
હ હ
હ એમાં સ્ટોરી જે બનાવી મતલબ મગજ વાપરી વાપરીને હો હોહોને પટાવ્યોને પટ્યોને પટાવ્યો.
હો અલગ જ. ટે ત્યારે પેલાની મૂવી બહુ સારી હતી આ તમારે જો ને પેલી ધમાલ કેવી એવી મસ્ત હતી.
અરે ગંજબ હતી ગજબ.
તો. હવે બધું અ આર્ટફિશયલ થેઈ ગયુ એવું લાગે. કોમેડી મતલબ થાતી નથી કરે.
હા, ધમાલ મા એવું જ લાગતું હત કોમેડી વામ થતી ન એમ પરાણે કેમ જેતા હોય આપણને.
માણસોને બતાવવા માટે કરે છે.
હા, ના કોમેડી ઓટોમેટિક માણસો સાથેને આમ થઈ ગયા એમ. પરાણે બતાવવા જવું ના પડે એમ.
હમ હમ હમ.
વન ધાબાલ વન તો સારી હતી.
હા, તો અલગ જ નથી હો મસ્ત હતી મજા આવી ગઈ માણસો ને એવી રીતે.
હા, હજી મતલબ માણસ વા કટ ના આવી જે ગોલમાલ મતલબ ગોલમાલ એક.
હા, ગોલમલની સેરી હેરાફેરીની મજા નથી હોતી ગોલમાલ. હ, આગળી મજા આવી હતી એવું ન પેલા મજ હને.
ત્રણ સુધી ત્રણ ચાર સુથી વાંધો નથી આયો.
હા.
હજી તો પાંચમો હજી કેતાતા આવવાનું.
હમ. બરાબર. સારું વાત એનું ક.
એ ભલે ભલે સારું હાલ બાય.
ભલે ભલે હવે ગુડ નાઈટ.
ગુડ નાઇટ બાય બાય.
ભલે હાલો ભલે.